હલો હલો. બોલો બોલો કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ બસ મજામાં મજામાં.
પાચ.
બસ આજો હમણાં બહાર ગયા તા હાલ જ આ એલે તમારો મેસેજ જોયો નહી મેં. એ કાથી કાલ ખાધું બોલવાનું આપડે.
હા તો તો અમે પણ બારે જ કેતા સવારના મતલબ. સવારે તો બધું કામ કરીને ગયા તા પછી હમણાં સાંજે પા. શાળા જોવા આયવા.
હા બરાબર.
કય ગ્યા યા બાર આ રિલેટિવ ના ઘરે મમ્મી ના માસી ના ઘરે.
અચ્છા સરસ. અમે તો આજે બપ બપોરે કશું ઘરમાં ખાવાનું બધું બના્યું.
પછી બપોરે થોડો આરામ કર્યો કારણ કે રવિવારે જ આરામ મલે.
પછી સાંજે ગ્યા ખાવા.
અચ્છા જે સન્ડે માટે ઓલું સન્ડે છે એટલે બારે ગયા એમ ને.
હા એ એમ નથી જતા દર વખતે કારણ કે કોકને કોક ગેસ્ટ આવે તો મેળ ના પડે બાકી મમ્મી આમ મારા
મમ્મી પપ્પા હોય એટલે પપ્પા ને તો બોજ ભાવે મમ્મી ને ભાવે અમાર જોડે તો પપ્પા માટે બનાવી દઉં.
જે અમે લોકો બહાર જઈએ એવું.
ચાલે ચાલે. હ ને શું કેવાય દર સંડે ના બહાર જઈએ તો પોસી બલ થાય નહી મતલબ કોઈક વાર જાવે
એજ એજ એજ અને વધારે બહાર નું બી નહી સારો એટલે પણ કેવું થોડુક આમ એન્જોયમેન્ટમ કરે અને એમ એ બાને થોડુંક બારનું મજા આવે આમ ઘરમાં ઘરમાં હોય ને, બાકી તો કામ ને ઘર આ શું બીજું કઈ કામ
કામ ધંધો હોય નઈ હા એજ
એટલે જ એજ ને તો એમાં નડિયા તો બો નાહું કઈ મજા ના આવે. બાકી સુરત જેવું હોય તો તમે કઈ ગાર્ડન છે કઈ મંદિરો છે આ તે બધું બઉ બધું છે. ફરવા લયક તો તમે જઈ શકો છો હમ.
ફરવા લાયક જગ્યા ના હોય તો તમને કંઈ જવાની ઈચ્છાાય નહી થાય ખાસ
શું હોય અહિયા ખાવા પીવાનું મલે મંદિર તો એક જ સંતરામ મંદિર બસ કશું છે નહી ત્યાં તો ડિમાર્ટ છે બધા બધા પબ્લિક ત્યાં જ આવે ડિમાર્ટ કશું ખરીદી બરીદી કરવી હોય ને
હોયને તો પછી આ લોકોને બી શું કશું હોય નઈ ને એટલે બધા ડીમાટ જ જાય. સંડે ના તો બહુ ભીડ થઈ જતી સડીમાટમાં.
ઓહ બાપડે જોવા તો ને એટલ આમ લાઈન લાગવી પડે ત્યારે તો આપડો પેમેન્ટ અપાય અને ત્યારે સામાન લઈને ઘરે અવાય
એજ કેમ કે બધા ફ્રી સન્ડે ના જ હોય, અને અમુક લોકો એમ ફ્રી હોય તો ભલે શોપિંગ ના કરવી હોય, પણ કઈ ફરવાનું ના હોય તો ક્યારે આટો મારતા આઈએ એટલે કેવું કે કઈ નવાય ના લાગે પરિવારે લઈ જ આપેલો હા, એજ કેમ કે પછ શું બઉ ભી ઓલી ભીડ હોય તો કંટાળી જઈએ. અને ફ્રીલી શોપિંગ પણ ના થાય
ના થાય ના થાય એટલે અમે લોકો શું કરે આડા દિવસે હેને હ એ બધું સસ્તું મળે ને સારું બી મળે એટલે બધા ત્યાં જ જાય.
એ અને સેકન્ડ થિંગ કે બધે ફરવું ના પડે ને.
હા, યાર સાચી વાત છે તમારી
એક વસ્તુ અહિયાં લેવા જવી બીજી ન્યા જવી એટલું કોણ ફરે,
હા, એજ એટલે ટાઈમ બી તો હોવ જોઈએ એ ટાઈમ આપો ટાઈમ બગડે અયા ટાઈમ નઈ બગડે એસી ને એસી મળે બાકી બધું સામાન મળી જાય... નહીં
હા, અને આમ ડીમાટ છે ઓલા બધામા કેવું મજા આવે કપડાંની શોપિંગમાં પણ મજા આવે, લાઈક નોર્મલ શોપ પર જાઉ ને તો શોપિંગ પર થોડાક કપડા બતાયા પછી કં ટાળી જાય કા તો કઈ પસંદ નથી કરતા આમ તેમ ઓલામા એવું કઈ વાંધો ના આવે.
એક વાર એ વાતે સાચી તમારી
પ્રેશર આવી જાય કે હવે હું એમ કહીશ, ગમના આમાંથી એકેય નથી પસંદ તો ઓલો બગડશે,
હા, યાર સાચી વાત છે.
જોડતા આ વસ્તુ થાય, છે, મતલબ મને છેને બહુ જલ્દી ન પસંદ આવે તો મતલબ કે એક બેન તમે પસંદ જ નથી કરતા.
સાચી વાત છે, અને પાછું આપ આપડે કેવું છે કે, આપનુ જેવું બીજું પહેરે ને એ ના ગમે.
એ ના ગમેને ઓલુ કેવું ખબર કપડા ને જોઈને માઈન્ડ માં જે ઇમેજ જોય ગયું હોય ને, એવું ના થાયને ત્યાં સુધી આપણને સેટિસ્ફેક્શન જ ના હો
હા સાચી વાત છે, જ્યાં સુધી આપણને હું એવું આમને જોડે જાઉં ને કોઈ દિવસ મારી ફ્રેન્ડ જોડે જ જાઉં, તો હું છે ને અમને ના લઇ જાઉં. એ જો જાય ને તો એક જ દુકાન માંથી મને લેવડાવે, એલા ભાઈ પણ મને ચેક તો કરવા દો કે સારું છે કે નહી તો પૈસા એ ના હ દબાવતાાલે ના કરે લઈ જ લે બસ અ શું લઈ લઉ પણ
ભાવ તાલ તો કરવું જ પડે કેમ કે બઉ પ્રઇઝ એ લોકો હાઈ. કરીને જ કે એમને ખબર હે કે બાર્ગેનિંગ કરશે.
હા, એજ ને એ આપણા પર ડિપેન્ડ છે કે, એને કેવી રીતે બાટલીમાં ઉતારવાનું.
હા, એ લોકોને તો શું બાર્ગેનિંગ ના કરો એટલું સારું એમને તો પ્રોફિટ મળે છે. હા, એ જ ને એટલે હું અમને થોડ જવા જ નહી, મારી ફ્રેન્ડને લઈ જાઉ કા તો મારી બેનને લઇ જાવ. ત્યારે આ તો કંટાળી જાય એમ બી શોપ બે માંન ફરી ને એટલે એમ કે કે તમને તો ક પસંદ નથી કરતા અમ તેમ પણ છોકરીઓને એટલું જલ્દી આવે જ નહિ પસંદ, છોકરા ને કેવું શર્ટ ને ઓલું પેન્ટ હોય ને, તો બે હવે એમાં કઈ પેટર્ન જ ના હોય પેટન જ ના હોય એને ખરો ઓપ્શન જ ના હોય કે ભઈ મારે આજ પહેરવું પડશે, જો તમે ટી શર્ટ તરફ જાઓ તો ખાલી કલર ને થોડી ઘણી પ્રિન્ટ બદલાય, બાકી તો સેમ જ વસ્તુ હો એમની જોડે
સેમજ હોય,
એનો આપડે તો પેટર્ન ને ડિઝાઇન ને બધું બદલાય
બધું બદલાય અરે બાપે શું ના હોય, આપણા
ના એમને કેમ સમજાવો નહી.
ના હે.
એ ના સમજે એટલે એ છોકરીને શોપિંગમાં બહુ વાર લાગે
હા એટલે હું એમને નાદ લઇ જાઉં.
તો એ ઘણી વાર એટલું જોયા પછી એક એક ક માઇન્ડ માં ના બેસ કે ના જેવું જોઈએ છેને એવું તો નથી જ મળતુ. મારા જોડે તો એવું જ થાય હ હોય ને હા એવું જ કઈક ઓનલાઈન કક એક મ
હા, એ માઇન્ડ માં જોઈ લીધો ને આપણને હા ના મળે અને પછી કેવું છે. આડા દિવસે મારે હવે હું કેવું કરું આડા દિવસે મારે કપડા ને ખરીદી નહીઈ કરવી હોય ને એ દિવસે જો ગમી ગય હો ને તો હું લઈ જ લઉં. ભલેને મૂકી રાખો પછી, શું થાય ખબર જયારે મને હવે બાર
હવે બહાર ફરવા જવું છે હમ્મ
લેવું છે. તો ત્યારે મળશે જ નહી સારો
સેમ સેમ મારું પણ એવું થાય મને તો કપડા નો ગાંડો શોખ મને જારે. કઈક સારું દેખાનું લઈ જ લોઉ
મારા જેવા છો.
અરે બઉ કપડાં ભેગા થઇ જ ને તો તોય પછી મને એવું લાગે કે તો પછી મને એમ જ લાગે કે મારી જોડે કપડા જ નથી.
મારે એવું જ છે, મરે તો આ કેટલા બોલે કે કપડાં ભેગા કર કર પેલા કાઢ કે પેલા પછ લે જે એવું કેયું મને ડાયરેક
ના ના પણ એમ કાઢવાની ઈચ્છા ના થાય ઓલું શું માઇન્ડ માં બઘું હોય. આ તો અહિયાયા જઈશ, ને તો પહેરવા કામ લાગશે અહીિયાં જ
હા બસ બસ એજ રીતે હું એ અગાડી સોખન છુ. પહેલે જ થી મને બધું ફરવાનો અને ખાવા પીવાનો ને એ કપડાંનો બો શોખ.
કપડાનો તો મને શોખ છે, મારે કેવું હોય રોજ કોલેજમાં જવાનું તો
હા તમને જોઈએ જોઈએ.
અરે સૌથી પહેલા સવાર ન ઉઠીને જોયો મારી રૂમમે ચાર અમે પાંચ લોકો છીએ. તો ચાર રૂમમેટ છે ને એ મને ઓળખી ગયા કે આ રોતી હશે હમણાં હુ શું પહેરીને જાઉ હુ નોર્મલી. કોલેજમાં જાાવ ને તો બે ત્રણ કપડાં બદલું ને પછી જાાવ કે હા હવે આ ફાઈનલ છે, એટલે એ લોકો આમ માથે હાથ લઈને બે હજાર પચ્યું હવ
મને જાઉદી મારા માઈન્ડમાં જે ઇમેજ થઈ ને એવું પરફેક્ટ ના તા આવ હ મને આમે કે કશક જવું તો રેડી થઈને જાાવ
હાચી વાત છે.
હમ્મ
એજ ને યાર આ જિંદગી છે, પચી શું બધું ઉમર થઇ જશે તો કુ કઈ હારુંય ના દેખાય આપણા પર
એલે મદદ અત્યારનું હમણાંનું તો એ જ થઈ, ગયાય કે પછી જો અમુક અમુક એહેવા શું કહેવાય પેરેન્ટસ સારી ઓલા ઓલા સાસ સસુર મળી તો તમને પહેરવા ના દે રિસ્ટપશન આવી જાય.
બહુ સોટા જાવા
અત્યારે જે પહેરવા મળે છે પહેરેલો પછી થોડીને ગબર છે શું થાય છે, શું નથી થતુ
સાચી વાત છે એજ એજ અત્યારે જે શોખ છે ને બધા પૂરા કરી લેવાના
સેમ એટલે હું એજ કરું છું કપડામાં તો હું એજ કરું છુ. કે પછી કુર્તી જ ભેરવાની છે. ઓફકોર્સ યાર પછી એજ પહેરવાનું છે કુર્તી સાડી તો હવે, ની જય છે હાચી વાત એટલે
પહેલા કરતા પેલા ઘણા સુધરી ગયા છે હવે પણ
હા પણ તો એ મતલબ ઠીક હમ ગામડામાં તો એટલા લોકો એટલા બધા ફ્રી માઇન્ડેડ નથી થઈ ગયા હજુ હમ્મ, તમે તમે સિટીમાં છો ને
હા સિટીમાં છું સાચી વાત છે.
હ ગામડામાં છૂ એટલેે મતલબ ટાઈમનો ઓફ આમ આવી ગયું લોકો એટલા છે, પ્રી પણ એટલાય ફ્રી નથી કે તમને આમ જીન્સ તો બી પહેર દે પણ ડિપેન્ડ કરે સામેવાળા કેવા છે. તમારે ત્યાં શોધવાનું હા એ તો વસ્તુ છે, પણોલવા તમા નસીબમાં જ્યાં લખાયેલું હો ને થવાનું છે
એટલું બને ત્યાં સુધી તમેવી એવા સિટીમાં શોધવાનું કે તમે કોમ્પેટેટી કરી શકો
હા એ વસ્તુ છે, પણ હવે કેવું એવું જોઈને પછી તમે એમને કેું કે સિટીમાં રે છો તો કરી દઈએ માણસ બી જોવા પડે
હા ના એમ નહિ મળ કેમ નહ મળે બધા હરકા ના હોય ને હમ તો એવી રીતે વિચારવાનું સારું સારું વિચારવાનું હ
ઠીક છે આમ તો એટલું હોય આમ નઈ એ બહાર જઈને તમે પેલો એમને ક્યાં ખબર પડવાની છે.
સાચી વાત છે.
પણ આ તો શું કે તો એક ઓલી પછી એક એજ ઉપર તમે બધું પહેરી બી ના શકો
એ વાત એજ તો એજ કહ છો, હમ બોડી વેટ ગેન થાય વેટ ગેન થયા પછી તમને એ ના થાય કે તમે જ ના પાડો કે ના મારે નહીં પહેરવા
નથી પારું ત મને ખુદ ને ના ગમે પછી રિગરેટ થઈ જાય કે ભાઈ પેલા વેરી લીધું હોય એને કરતા અત્યારે પેલાનું લિગ્રેટ કરવો જ છું કામ
હાચી વાત છે.
ઉ હ આ કોલ પૂરા દ કરીએ હવે સેટ થઈ ગયા ને હા હા હું કરું થોડી વાર માં હા ઓકે બાય. હા હા
ઓકે બાય બાય
બાય
ભાઈ ના કેટડા ટમ ગ એ